હલો. હલો હા બોલો. કેમ છો.
હા કેવી મજામાં તમે કેમ છો.
બસ બસ મજામાં શું કરો છો.
હમ્મ બાકી બસ કઈ નને હવે ચા પાણી પીધા બસ હવે થોડુંક સાફ સફાઈ જ કરતી હતી એટલે બસ હવે આ સાફ સફાઈ કરતા કરતા યાદ આવ્યું કે દિવાળી આવે ત્યારે કેટલી બધું આમ સાફ સફાઈ નુ ને કરીએ એમ.
હા બરાબર એ તો છેજ દિવાળી આવે તો એક મહિના પેલા આપણે ઘરની સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દે છે કરીએ છે. કેટલી બધી તૈયારીઓ કરે છે દિવાળી આવે એટલે આપડે. કેટલી બધી સફાઈ કરવાની હોય છે રોજ રોજ થોડી થોડી સફાઈ કરીએ છે.
હા તો દિવાળી આવે એટલે એમ લાગે. કે કઈ ભાઈ અલગ જ ઘરમાં એ તો ન રોનક થઈ જાય આમ બધું આમ કેટલુંક સરસ બધું આમ દીવા ન દીવા પ્રગટાવીએ રંગોળી બનાવીએ ને છોકરા માટે આમ ફટાકડા લઈ આવીએ.
હા એ તો બરાબર કયો તમે. દિવાળી આવે એટલે. દિવાળી નો ઉત્સાહ મતલબ એ અલગ જ હોય છે કોઈ આપણને. એટલી બધી આમાં. એક્સાઇટમેન્ટ હોય છે કે આપણેે મતલબ એક મહિના પહેલા જ ઘરની આમ એટલે આપડા દિવાળી સુધી તો એટલી આમ સફાઈ કરી મૂકીએ કે મતલ ઘર માં ઉજાસ જ ઉજાસપ્રદ થઈ જાય છેમ.
હા એતો છે દિવાળી ની તો રોનક આમ લાગે ઘરમાંથી અંદરો એકદમ જતો રહ્યો ને આમ બસ ખાલી આમ લાગે આજુબાજુ ખાલી પ્રકાશ જ છે એમ લાગે.
બરાબર એ તો તમને બરાબર કીધું.
હમ્મ હમ્મ.
બસ હવે થોડી થોડી સફાઈ કરવાનું ચાલુ કર્યું છે. હવે એક દિવસ રૂમ ની કરીએ. એક દિવસ રસોઈમાં કરીએ એક દિવસ હોલમાં કરીએ એક દિવસ આખું આપડે ટેરેસ પણ સાફ કરીએ છે. મતલબ આખું ઘર એટલું ચમ ચમ કા વિયે છે બધી કેટલી બધી આમ એક એક મતલબ કે રસોઈમાં તો બધા આપણેે બધું મતલબ ખાલી કરી કરીને બધું એટલું બધું મસ્ત સાફ ધોઈએ છે ને આપડે ઘરની દિવારો પણ અ એટલી બધી એકદમ મતલબ ધોઈ ધોઈને એટલી બધી આમ ચમકાવી જાણે હમણાં જ નવું ઘર બનાવવું હોય ને એવી રીતે આપડું મતલબ
હમ્મ ઈ તો છે દિવાળી એટલે તો આમ કઈને કે પાંચ દિવસ
હા દિવાળી ના ચાર દિવસ હમ્મ
ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજ આમ કેટલામ દિવાળી ના સૌથી મોટા મોટા દિવસ હોય આમ
એ તો છે જ આપડે તો દિવાળી ના છ સાત દિવસ પહેલા છે ને ઘરમાં કેટલી બધી નવી નવી મીઠાઈઓ બનાવીએ છે કેટલી બધી ફરસાણ બનાવીએ છે નવા નવા ફરસાણ મનાવીએ છે ને તેમાં ફેમસ તો પેલા હોવેને ને એને શું કેવાય ગુજરાતીમાં ગ ગુગરા બનાવીએ છે તે તો આપડા દિવાળી ન ખાસ ખાસ મીઠાઈ છે
હમ્મ એ તો છે
હા
દિવાળી તોમ ક ના આવે તો આમ ઉલ્લાાસ ન ઉમંગ થી જ આવે એમ કેટલું આમ લોકો આમ એકબીજાથી આમ મળે એકબીજા ના ઘરે નાસ્
હા નવ વર્ષ ના દિવાળી થઈ જાય અને બીજા નવું વર્ષ ના દિવસે આપડણે એકબીજાની ઘરે મળવા જઈએ છીએ સગા સંબંધીઓને ત્યાં મળવા જઈએ છ છેએ
હમ નવા નવા કપડાં પહેરીને જઈએ ને આમ
હા પેલા તો કેવું હતું ખબર કે દિવાળીમાં મતલબ જ નાના હતા ને આપડે ત્યારે દિવાળીમાં શું કરતા આપણે દિવા રાતના મોડે સુધી બારે બે વાગ્યા સુધી તો આપડે ફટાકડા ફોડતા દિવાળીને આગ દુકાને પૂજા કરતા બીજો દિવસ સવારે વહેલી સવારે મસ્ત તૈયાર થઈ ને અ બધા ના સગા સંબંધીઓની ઘરે મળવા જતા છોકરાઓ છોકરાઓ પછી છે ને આપે એ લોકોની ઘરે જતા તો આપણને એ લોકો છે ને આમ દસ રૂપિયા આપતા પચાસ રૂપિયા આપતા આપણેે આમ અલગ જ હતું પહેલાનુંું આવી રત વાતાવરણ
તો એતો છે એમી દિવાળી તો કેને ભારતમાં આમ સૌથી મોટો અનેને લોકપ્રિય એકદમ આટલો પવિત્ર તહેવાર છે કે બધા આ તહેવારમાં તો લોકો આમ ઘરમાં ખાલી પ્રકાશ જ પ્રકાશ દેખાય એ લાગે તો કેટલા મસ્ત આમ સરસ રીતે બધા આમ દીવા આવે તો દીવા કેટલા સરસ સરસ બધા
હા એ તો બરાબર કયો તમે
આજકાલ તો આમ કેવય ને દરેક ધર્મ લોકો બધા પોત પોતાનું એટલું સરસ રીતે બધું તહેવાર ઉજવે એમ
હા એ તો છેજ
હવે તો બી બધા તહેવાર આમ સારા રીતે જ આમ લોકો આમ એમ લાગે કે આમ ટ્રેન્ડિંગમાં છે બધા આમ તહેવાર બી એમ લાગે કે આમ
હમ દિવાળી આવે એટલે એમ લાગે બધા મતલબ પ્રકાશ સુખ સમૃદ્ધિ અને મતલબ એક સકારાત્મક પ્રતિક માનવામાં આવે છે દિવાળી ના દિવસોમાં કેટલા બધા મતલબ બધા પોતપોતાના ઘરે દીવાઓ રંગ અલગ અલગ નવી નવી કેટલી મસ્ત મસ્ત રંગોળીઓ બનાવે છે, પછી એટલા બધા ફટાકડા લાવે છે, મતલબ આમ બધું આખું મતલબ આખું દુનિયા છે ને આવી રીતે જગમગી ઉઠે છે આમ
હમ કેવું ને અમારે ભી આજ ભઈ આમ શું કે એને પેલા તો સવારે ઉઠીને મસ્ત નવા દિવસે નાહી ધોઈને મંદિર દેરાસર જઈને આવે. એમ અને લોકો ભી પેલા મંદિરના દર્શન કરવા જાય કેમ કે એ લોકોને ભી ખબર કે ભાઈ આ મોટો દિવસ છે
હમ ગુજરાતમાં છે ને હાલ દિવાળીનો તહેવાર એટલો મતલબ ધૂમધામથી ઉજવે છે કે લોકો પોતાના ઘર, દુકાન, ઓફિસો બધી એટલી બધી મસ્ત સફાઈ કરે છે. પછી કલર પણ કરાવે છે દિવાળી આવે ત્યારે ને નવા નવા કપડાં ખરીદે છે. ઘર વકરીમાં નવી નવી વસ્તુઓ લાવે છે હવે દિવાળીમાં અલગ જ અને બજારમાં બી એકદમ દિવાળીની અલગ જ રોનક હોય છે.
હહ એમ તો એટલું સરસ લાગે ને આમ દિવાળી ના દિવસે રાતના ઓલા ચોપડા પૂજન થાય. પછી ઘરે આવીએે ત્યારે દુકાન મંગલ દ ઘરે આવતા હોય તો અ જોઈએ ને બધી જગ્યા આમ લાગે કે કઈ આમ અલગ જ રોનક આમ ઉઘવતી રોનક
હા દિવાળીના જે ચાર પાંચ દિવસ હોય છે તે મસ્ત રાતના સાંજે સાત વાગે છે ને આમ દીવાબતી કે દીવા આરતી કરીએ છે, દીવા પ્રગટાવએ છે, રંગોળી પણ બનાવીએ, અને ભગવાન ગણેશ ની પૂજા કરીએ છે માતા લક લક્ષ્મીજી ની પણ પૂજા કરીએ, ને એ દિવસે માતા લક્ષ્મીજી ની પૂજા કરવાથી છે ને ઘરમાં આમ સુખ, સમૃદ્ધિ ને શાંતિ મળે છે આવે છે ને વેપારીઓ માટે તો આ દિવસ ખુબ ખાસ હોય છે. કારણ કે તેઓ છેને નવા નવા મતલબ નવા નવા એટલે એ દિવસે આપ એ લોકો છે ને નવા હિસાબનો આમ આરંભ કરે છે. નવા નવા આવી રીતે
કેટલો આમ સરસ
ચોપડા પૂજન કરે છે
એ તો કે નવા વર્ષ પછી પછું ભાઈ આમ ભાઈબીજ નો તહેવાર આવે આમ ભાઈ કેવી રીતે આમ બેનને બોલાવે અરે બેન બોલાવે ભાઈને પોતાના ઘરે આમ એને ભાવતું ભોજન બી બનાવે
હહ એ તો બરાબર કે દિવાળી મતલબ કેવું આમ દિવાળી આમ તહેવાર જ નઈ પણ એકદમ અલગ જ છે ને આપણને આનંદ ને ઉત્સાહનો મતલબ આમ સંદેશ આપે છે ગુજરાતમાં છે ને લોકો મતલબ એવી રીતે આ તહેવાર નું એક અલગ જ એ લોકો નો સ્થાન હોય છે
એ તો છે અમાર તો છોકરાને બહજ એટલે બહુજ ગમે એમ દિવાળી આવે એટલે એ લોકોને તો આ ઉલ્લાસ વધી જ જાય આમ
હા એ તો છે જ ઘરમાં છ આપણા છોકરાઓ પણ રોજ મતલબ દિવાળી આવવા થોડા દિવસ પેલા જ થ ફટાકડા લાવવા મમ્મી મને ફટાકડા અપાવો ફટાકડા અપાવો પપ્પા ફટાકડા અપાવો એમ કરીને જીદ કરવા લાગી જાય છે ને છોકરીઓ હોય એ તો છોકરીઓ પણ મમ્મી ચાલો ને કલર લેવા જઈએે રંગોળી માટે કલર લેવા જઈએ કેમ કે છેને છોકરીઓને અલગ જ પેલી એક આ ઉત્સાહ હોય છે રંગોળી બનાવવાની
હમ ચ આમ તો ક ગઈ હે ને દિવાળી માટે જેટલું આમ બોલયે એટલું ઓછું જ છે આમ લાગે કેમકે એને એમાં બી કઈ આખું આમ હું શું કે આખું એ નિબંધ બની જાય
ના દિવાળી કેવી રીતે છે એમ ઓક્ટોબર ને નવેમ્બર માં જ આવે છે એ મહિનો કારણ કે છે ને તે ટાઈમે છે પેલા આપણે રામાયણ જોઈએ છે ને એમાં રામ ભગવાનનો એ પણ એ એ મતલબ એ ચૌદ વરષનો વનવાસ પણ એ ટાઈમે જ થયેલો હતો એ અને રાવણનો વધ કર્યો હત તો અને પાછા એલો રામને લક્ષ્મણ ને સીતા ત્રણે અયોધ્યા પહોંચેલા હતા એ ટાઈમ જ હતો ત્યારે દિવાળીનો ટાઈમે.
હમ્મ એ તો છે.
હ હ અયોધ્યા માં બધાએ છે ને આમ દીવા પ્રગટાવને તેમનું સ્વાગત કરેલું હતું તો એ ટાઈમ થી દિવાળી નો તહેવાર મનાવામાં આવે છે.
હા આ તો સાચી કીધું તમે.
હમ્મ.
ત.
હા. એટલે છે ને અ મતલબ કેવી રીતે દિવાળી તો મતલબ કેવી રીતે આ બસ આવે એટલે અલગ જ એ લોકોની આપણે તૈયારીઓ કરવા લાગી જાય છે.
હા એનો ઉમંગ અલગ જ હોય બધી વસ્તુ અમે કેટલી સરસ હોય એ બધા જમે કઈને ત તમે કીધું એમ આમ દીવા રંગોળી, ફટાકડા કેટલું કામ નવું નવું બધું દિવાળી માં. તો હોય. એમ બીજા બધા બી તહેવાર આમ હોય ભઈ પણ આ દિવાળી તો કઈ અલગ જ એમાં કઈ અલગ જ આમ રોનક
હા એ તો બરાબર કયો તમે ગુજરાતમાં અ છે ને આમ એ ટાઈમે તો છે ને દિવાળીઓમાં તો હમણાં મીઠાઈઓની દુકાને પણ જોવાનું એટલી બધી મીઠાઈઓ બનાવે છે તાર એટલી બધી અલગ અલગ પ્રકારની મીઠાઈઓ મળે છે ને. કે મતલબ આપડે જ વી ચારમાં પડી જઈ કે મતલબ કઈ મીઠાઈ લઈએ એટલી મસ્ત મસ્ત બધી મીઠાઈઓ બન બને
હમ્મ એતો છે એતો તો વડી કો ઘરમાં વડીલ લો કોને બી કેટલુંક આમ ગમે બધું આમ દિવાળી આવે
હા બધા એકબીજાની ઘરે આવે છે તો વડીલો પણ કેટલા ખુશ થઈ જાય છે. દિવાળી માં બધા એકબીજાની ઘરે મળવા જઈએ છેએ ત્યારે.
હમ્મ એ તો છે દિવાળી ની તો રોનક જ અલગ કેવાય છોકરાને
બસ હવે આ દિવાળી આવે છે એટલે હવે એની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ચાલો. ઠીક છે ચાલો મળીએે દિવાળીમાં.
હા ચાલો બાય.
હા.